હા ભાઈ હા. જમલ હતું. તમારે તમે શું કરું છું?
અમે જમી લીધું. હવે અમે અ જરેક ચાલવા નીકળ્યા છે. ખાયા પછી જમ્યા પછી.
હા! અમે કે શું ને એમ મારો ખાઈ રહ્યા છે. બીજું શું?
માવ ખાવું પડે.
હા! ગુજરાતી નું ફેવરેટ. ગુજરાતી નું ફેવરેટ હે
પ્રોટીન.
હા! પ્રોટીીન મળ છે નજથી. હલો.
અમે જ્યારેક એક્સરસાઇઝ કરવા નીકળ્યાીએ હવે.
એવું. કસરત કવા નની ક એ તમે?
હા કસરત કરવા નીકળ્યા છીએ હવે.
હા અમને ગુજરાતી લોકોને ઇંગ્લિશ નહી ફાવતું. એના માટે જયારે ગુજરાતી. બોલશો તમે.
અમે પણ ગુજરાતી જ છીએ.
એવું તો ગુજરાતીમાં બોલો તમે. ઇંગ્િશ જાાવ છો બધાજ.
હ થોડું થોડીુંાર. ઇંગ્લીશ ત આવળ જાય છે.
એવું છે. સારી બાબત ક છે તમારે.
હા! અમારા ઘર બાજુ, રેલગાડી આવી ગઈ છે એટલે.
એ હોું. નેટવર્ક ફાયદ તમારે.
હા રેલવે આવી ગઈ છે એટલે
હા તમારૂ નેટવર્ કપાય છે જરા
હા રેલગાડીે આવ્યા ને. આવું થાય કે, નેટવર્ક નથી પકડાતો. અમારા ઘર બાજુ.
હારું હારુ. કસું નહી પ્રોબ્લેમ ચાલ થોડે ઘણ.
હા! હવે રેલ આવી કઈ છે.
એવું.
ઘરમાં બધું મજામાં ચાલે છે?
હા મજામા ચાલે.
હા અમારું બધું ઠીક ઠાક જ ચાલે હે
હમ હા આપી સાથેદી વા હોય.
હમારે શાદી દો હજાર અઠ્ઠાવીસ મે હોગી.
એસા અી અ્ટ્રા પ્લસ અભી અલ્ટ્રા હો કે
બીસ કી ઉમર મે શાદી કીસ બીસ બાવીસ મે કર નેકી
એ સાહે
હમ્મ
આપકી શાદી હો ગઈ
હા મેરી હો ગઈ.
કીતને બચ્ચે હો ગયે
દો બચ્ચે હ મેરે વાઇફ ઘરમાં ઠીક છે ઓકે હોર ક્યા
આપની પત્ની કહે ગામ કી હેરેે
હ એ દૂરથી ન હ પાસ નહી કે
આઢેયાવાળ ક
હ આ તો ગુજરાતીય કી હે
તો ગુજરાતી તો કાઠિયાવાડી મે હી રેહતે હે ના
ના ના ગુજરાત મે રહેતે.
આધે ગુજરાત મે રતે હોગે.
હમ
અમારે ભી ગુજરાત દાહોદ મે એક મકાન હે વાહ પે રતે
એ છે. હા સારું છે.
હા સારું